હલો
કેમ શું?
બસ મજામાં જય શ્રી કૃષ્ણ તમે
બસ મજામાં. જમી લીધું?
હોવ જમી લીધું. આજે અમે દાળઢોકળી બનાઈ તી.
અચ્છા
હોવ તમે જમી લીધું?
હા અમારે આજે એકાદશી હતી એટલે થોડુંક ફરાળ કર્યું અને જેન્ટ્સ મા તે પઉંભાજી બનાવી અને મોટા ઘરે તે બે જણ આયાતા ત એ જોડે બેસી ગયા તો બધાએ જોડે જમી લીધું.
હહ અચ્છા અચ્છા બરાબર બરાબર શું જમ્યા તમે?
અમે ફરાળ કર્યો આજે અમે મોરૈયો બનાવ્યો અને દહીં.
અચ્છા અચ્છા અને પાઉભાજી કેવી રીતના બનાવો છો તમે પછી?
મેં પાઉભાજી ને ઝીણી ઝીણી સમારી દઈએ ડુંગળીને. અને આદુ, લસણને મરસાને વાટી દઈએ અને ટામેટાને છીણી દઈએ છીણીથી. એટલે પેલા ડુંગળીને સોતે કરીને પછી આદુ, લસણ, મરચાંની પેસ્ટને, ડુંગળી એ ડુંગળીને સોતે કરીને આદુ, લસણ, મરચાની પેસ્ટ.
હ
અને ટામેટાંની એ છીણીને ટામેટા અથવા ઝીણા સમારીને નાખીએ. એ બધું તેલ ઉપર આઈ જાય એટલે પછી બધાં શાકભાજી અ જીણા કાપીને બાફી બાફતી વખતે થોડું હળદર, મીઠું નાખીએ. અને પસી એ બધું અંદર મિક્સ કરી દઈએ. મસાલા નાખીએ. મીઠું, મરચું, હળદરને, પાઉંભાજીનો મસાલો પછી એકદમ કમ્પ્લીટ થઈ જાય એટલે ઉપરથી કોથમીર અને જયારે જમવા બેસીએ ત્યારે ડીશમાં ઓલનો માખણ અથવા ઘી
હહ અચ્છા અચ્છા બરાબ બર હોવ અને મસાલા પાઉં જોડે તો મસ્ત લાગે નહી પાઉંભાજી?
હમ ને આજે અમારે પાઉ લાવવાનું ભૂલી ગયા બ્રેડ લાયા તો બ્રેડ જોડે ખાધી. બ્રેડને થોડાક ઘીમાગી પછી શેકી દીધી.
હા અચ્છા અચ્છા બરાબર ચાલે બેડ જોડે ભી સારું જ લાગે આમ તો પાાવભાજી તો
હું કોક દિવસ ભાખરી બી બનાવી દઈ.
હા બાકરી ચાલે આમ તો થોડું સારું ને સ્વાસ્થ્ય. ખાવું હોય પૌષ્ટિક તો ચાલે
હમ હમ હમ એક વાત કરવી હતી તમને બેન કે આ જે રામ મંદિર નું ચાલી રહ્યું છે તો એમાં તમારું શું કેવું છે?
ત્યા આ બધું આટલું બધું ચાંદી આપ્યું હત સિંધી સમાજના લોકોએ કે આટલું બધું બધ દાન પાત્રો બધા ભરેલા હતા. એ બધું અવેર આઈ ગયું એ જોતા તો હશો જ ને તમે ટીવીમાં?
હા એ મેં જોયું હતું પણ હવે મને વધારે ખ્યાલ નથી એનું કે શું થયું ને બધું?
હમ હમ હમ હા બહુ બતાવે છે ટીવીમાં એવી
હા એ ટીવીમાં બતાવતા તમે બી જોયું તું મોબાઈલ માં બી જોયું તું ફોનમાં કે આવું બધું થયું.
હમ
એ તો વાત તો ખોટી જ થઈ છે પણ હવે આપણાથી તો કંઈક ખાસ થાય એવું છે નહી.
આપણાથી તો શું જ થાય?
હા બરાબર આપડે તો સામાન્ય નાગરિક એટલે આપણા થી તો કઈ ના થાય.
હ હ હ હ હ હ તમારી ઉંમર કેટલી બેન?
મારે ઉમર ઓગણીસ વરષ હવે ચાલુ થયા છે.
તમાર પેલું આઈ ગયું હશે ને ક મત અધિક નું?
હા મત અધિક હા ચૂંટણી કાર્ડ મારે આવીઈ હમણાં અમારે થયું તું ને? વોટિંગ તો ગઈ તું પેલી વખત વોટિંગ કર્યું મેં મને તો ખબર જ નથી. કેવી રીતના કરવાનું હોય છે એટલે બધું ત્યાં ગયા ને તેમને પછી સહી લીધી ને પછી આંગળી પર પેલુંજે શિયાઈથી કરાય છે કર્યું. અને બટણ દબાયા તા એ બધું નવું મને શીખવા મળ્યું બધું નવું હતું.
હ તમે પહેલી વખત વોટિંગ કરી આવ્યું ને?
હવ
હ સરસ સરસ તમે તમારો મત અધિકાર જાળવી રાખ્યો અમને બહુ ખુશી થઈ.
એટલે તમે એક આમ જાગૃત વ્યક્તિ ખરા એમ કહેવાય તો?
હા એ વાત બરાબર તમારી
હમ હમ હમ
બીજું બોલો તમે?
એ ચૂટણીનું જ પૂછવું તું મારે? અને બીજું ચમી પરવારી ગયા ને?
હઉ જમી લીધું દાળ ઢોકળી ને હવે મો રહૈ્યો બનાવ તો અહી બી ફરાળવા માટે મમ્મી
હમ હમ હમ હમ બીજું આ મોંઘવારી વિશે તમારે શું કહેવું છે કે અત્યારે આ બધું આટલું બધું મોંઘવારી ચાલી રહી છે?
હ
તેલ મોંઘું અનેને પેટ્રોલ મોંઘું તો આ યુદ્ધ ક્યારે ખતમ થશે એનું કોઈ આઈડિયા ખરો
ના એનું તો મને એટલું બધું ખ્યાલ નથી પણ ચાલ
લીદે જાવુ તેલને સિંગ તેલ કપાસ્યા તેલ મોઘ થયું તો ક્યારે ખતમ થશે એના વિશે કોઈ આઈડિયા કરો
ના એ પૂરું ક્યારે થશે પણ એમ મોંઘવારી તો એમ બી બહુ જ વધી ગઈ છે એના લીધે બી પણ બીજા બી બહુ બધા કારણો છે આ વાતાવરણ ન હેરફેર થાય છે એટલે બી આમ કહી શકીએ કે વધધું બસ
લામાં શું છે કે ગરીબ માણસ ને શું છે કે મજૂર વર્ગ છે એટલે મજૂરી કરતા શર્મતો નથી મજૂરી ગમે એમ કરશે અને અમીરોને તો કઈ વાંધો જ નથી સહકાર વ્યક્તિઓને શેઠ લોકો આ શું છે એ મધ્ય વર્ગ બહુ પીસાઈ રહ્યો છે
હ એકદમ પોઈન્ટ વાળી વાત કરી તમે કે મધ્યમ વર્ગ બઉ જ સરસ લાગી મને આ તમારી વાત હા સો ટકા મુદ્દાની વાત લાગી બિલકુલ બરાબર બોલ્યા તમે હલો હલો હલો હલો હલો હલો હલો હલોલો